હલો બોલ.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
નથ થઈ.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
નાણું ભા તો આવ્યા તા ઓલુ કાચું હતું તેનો. કા ભૂકો કરીને કર્યું પણ કઈ ઓલા ને જેવું નથી લાગતું.
હમ.
કાજુનો ભૂકો કરીન ચાસણી કરીન કયરુ તુ, એક તાર લીધો તો.
હમ. એમાં થોડું ઘી નાખવેનું નો આવે?
ઘી તો નતું, મેં ઓલું જોયું તું એમાં તો.
સ્હેજ બે ચમચી જેવું નાખવાનું લગભગ આવતું. પછી કોને ખબર!
ના રે ના. જોયું તું એમ તો મેં. પણ એમાં કદાચ ઓલો લોટ નાખતા હોય ને એવું મને લાયગુ.
મેંદાન લોટ જેવું નાખતા તા.
કાજુકોતરી ફરાળમાં આવે.
હં, હાર હાર લોટ હશે. હા, એ કંઈક અલગ નાખતા હતા, પણ મેં કીધું મને એમ કે એવું મોરસ નાખે
ના ના ખાંડની ચાસણી હતી. આમ હારું લાગે સે. ચાસની સેજ વધી ગઈ એવું લાગે સે.
તે, એ તો એવું જ. કંઈ ઓરિજનલ અમથું ય તે પણ નડે નંઈ ટૂકમાં. કંઈ બનાઈ દો એમ.
એમ ગળું ગળું જ લાગે છે. ફ્રીજમાં મૂકી દ્યો, એટલે બટકા જેવું થઈ જયશે. કડક થાય ને સેચ એમ. આ કડક નથ થયું. કેમ ઓલું શીરો ન માવો ખાતા હોય એવું લાગે.
એમાં બે ચમચી કેમ કે ઘી એડ કરવાનું હોય.
ઘી એડ કરીએ પણ તો એ કડક તો ઓલું જ ન થાય ને?
હમ. કેરી જોઈ કે જોઈ નથી.
બાકી છે.
હમ. હમ બ.
હજી તો કાલ લાયા પરમ કાલ જ તે.
પાકી હતી પણ બહુ નાની હતી પછી મેં કીધું આ હારી ન નીકળી ખાસી નીકળી દેશી કેરી એવી કેમ નાની આવે કેસ.
હમ.
દસ કિલોનું હતું બોક્સ. મમ્મીનો ફોન આવ્યો હતો. હું તો કંપની ત તારા ક હો.
ક્યારે અત્યારે?
હું અહીં આવ્યો ત્યારે ચાર વાગ્યા છે સાડા ત્રણ ચાર ચા પીવા હાટુ થઈન. આવ્યો તો?
હું કેવાય જોન હવાર માં. કોફી પણ નવી નખી હતી.
શુભરાજ લેવા આવ્યો હોય એવું લાગ્યું નહી.
સુ?
હા પણ કોણ હું લઈ જવાનું પૂછવા
પણ એકા ભાણવા મન કસ ત્યારે આય્વ ને તો મેં એમ કેતા તા ને તે ટિકિટ હું તે કઈ ટિકિટ દે તો આપડે થોડી જ જોયા, મેં ક તમારે જાવું હોય તો તમે મામા દઈ દેશે એમ હ પેલા તમારા પપ્પાને પૂસી જો જો એમ તો પશુ એક એવું કીધું હશે એમ કે કે ના ભઈ ટિકિટ ન દેવાની એમ તો કે એમનેમ થોડું જવાય મામી એમ
હમ્મ.
એમ કે તા તા.
ટિકિટ થોડી દેવાય, ટિકિટ નો દેવું ને એમાં
એટલે એમ મેં કીધુ તમારે જાવુ હોય તો તમા મામા દઈ દેેશે એમ. તો કે ના ના એમ આપણે જાવાનું જ હતુ પણ પસી મેં કીધુ આવું ચૂન કેમ જાવુ એમ
હજી તો રાખશે બે તણ દિ પછી કોને ખબર કાલ તો રવિવાર થાય, સોમવાર હાંજે આપે કાં મંગળવારે કદાચ આપે.
જમવાનું આમ ઓલામાંથી બારશે, જમેશે, નળીબળી કાઢ નાયખી
ડોઢ કિલોની છે એટલે. એમ થોડું આપ કાંઈ લાગ . કારણ કે એમાં એવું છે પાછું . પન આત નીચેથી કાપીને બધુ બયન કર દીધું, અને પા જોડ્યું ને હામ હામી એટલે. એ ઓલું થાય નંઈ લીને ત્યાં લગીમાં. ટૂંકમાં અઠવાડિયું ગણી લેવાનું બધું થઈ ને.
હા. તો હજી તો બાટલા ઉપર જ દશે.
હમ. કે બાટલા હોય એટલે કાંઈ એવી કાંઈ જરૂર નો પડે હું.
જરૂર ના પડે, પણ એમ કઉ છું એમ બાટલા
હ, પાછું એસ્થેટિક કાપીને જોયડું છે એમ કીધું ઓલા ડોક્ટરને પૂયછું ને કે.
કતામે પૈસા તો.
નહીં એ પૂછતાતાને ત્યારે આ ડોક્ટર આવ્યો ને અંદર ઓપરેશન થઈ ગયું પછી પાછો હાંજે રાઉન્ડમાં આયવો ને તે કે બધું મસ્તીનું થઈ ગ્યું છે, ડોકર કે. મન કે મૂંઝાતા નહી.
હમ હ ઠીક.
તો બો વ્યવસ્થિત થઈ ગ્યુ છે. પછી વાર ક્યા હું રાયતે પછી મોડી રાયતે હુતો ને, હવાર માં હુતો ને પછી ન્યાં ખાટલો છે ને, ન્યાં હુતો તો, બધા ખબર કાઢવા ફરતા ફરતા બેઈ શું એ કે લ લ લાલાકાકાએ સેવા શું કયરી, એ કે.
એટલે કોણ જાગે તું?
એને એમ કે મહીપતભાઈ છે તો વાસુની બધા બા જયાન તં ઈ રૂમમાં આઈને બેહી ગ્યા. હું ઓઢીન હુતોતો, તો એને એમ કે મહીપતભાઈ છે. પછી વાત જ આવી નઈ કીધું ઈ. એક એ લ લ કકાશે એક.
ઠીક તે કોણ આવ્યું તુ.
ગામમાં શ બધા આ મોટા ભાગે ખબર પડી એમાં આવે.
હા એ તો આ જ તે ને એક ખુશી એક ખુશી.
હમ વાત કીધું મેં કે હવે તમ રજા ન રાખતા એ કે જરૂર રહેશે તો હું કહીશ મેં મેં કીધું તું.
કરું હો પાસું ફોન.
કીધું મેં એને. લાગ એવુંય ને ઓલો બીજો એને ભાઈ બંધ થ મા. સીધું મેં રાતે એવું લાગ શૂટિ ના આવતો રહીશ કેઈજે. મેં કીધું દહ અગિયાર વાગે લગી બેહાડી દેજે. ભાઈ બંને મેં કીધું.
ત હું કીધું.
તો કે જોવી કે આવ ધક્કો નખાતા ફોન કરીને આવજો.
તો જવાના સો કે ઘરે અવાના.
ઘરે તો આવું છું હું ફોન કરીને કહીશ હુ તને પૂછી જવું લોકો આ તો નહી નહી કે. બસ. બોલો આજ તો લગભગ નઈ કે કારણ કે કારણ એ ખબરમાં જ ના પતડી કે તમે આરામ કરી જાવ એ કે.
ભાનમાં આવી ગયા કે.
હા ભાનમાં છે.
ઠીક. કેટલે ચોવીસ કલાક
હે
ચોવીસ કલાકે આ ક્યાં આ.
ના ના ભાન માં તો હતો, ઓપરેશન કર્યા પછી તરત.
ઠીક એવું રીતે હતું.
તો હોય ને ઉતરતા ધ્યાન ઓલું અધિક માર હોય તો વા લાગે ને ટૂંકમાં, તરત ભાન માં રાઈ જવ હું ગાઢ હોય એું.
છેક એવું એમ
હમ્મ. પછી પાછો દુખાવો એ થાય નહી એટલે આું અધિક્શન દે ટૂંકમાં હું કુવી દેવાનું ને એનું પાછું અધિકશન મારે, બોલું તોને એ ઓપરેશન કરવા પૂરતું શું કાડ્યું હાડા તણ ચાર કલાક જેવું આયલું તો ઓપરેશન. દોઢ કિલો એટલે કેટલું થું ઈટર તો.
આ ભભુમાન કોટલી હતી?
હે
બાબુમાન ને ગાંઠ હતી
એને બહુ મોટી હતી ને કેટલે એવું એ નથી તો બધ
સંતરા છવડી તો હતીજ તે મોટી, એમ નતા કેતી
હમ્મ. હા, એટલું એ છે. તે પંખે પુલ વાહર ઉમેકી દે તો એ ઓલું થઈ જાયને કે
એટલે એમ તો જાયમ ખાટું તો થઈ ગયું છે, પણ ઓલા જે ઓલા કેમ બટકા પડે એમ નહીં આમ ખોલવા જાવ તો માવા જેવું ભેગું થઈ જાય સે કાઢવા જા
હમ, હમ. તો હલકું ઓલું થાય ત્યારે થાય ને બટકા એવું થાય. કારણ કે તારનું ને એમાં બે ચમકી ઘી નાખવાનું હોય એટલે હું છે ટૂંકમાં ઓલા, ટૂંકમાં ભૂકું થઈ જાય એમ કેશો. એ નાખે એટલે ચોંટે નહીં, અને ઓલું ભાંગે નહીં, એમનેમ બટકું આખેઆખું ઉતરે તમ
પણ નીચે લગાયડુતું તું જ તે ઘી.
હમ.
થાળીમાં તો લગાયવું તું જ.
ભાઈ, મેં તો એમાં બે ચમચી લગભગ નાખ્યું એવું ય જોયું મેં.
તો રામ જાણ. અને આ જયારે કાજુ તયળાને, તો એકદમ ઓલો જે પાવડર થાય કે ની લોટ નો, એવો નહતો થ્યો. ભીનો ભીનો હતો.
કાજુ ઓલા હોય કેને એમ થાય છે. અને આમાં બધી બીજી વસ્તુ બધા લોટ ને બ બધું ભેરસેેર નાખે કોડો એટલે થઈ જાય હરખું હા એ પ્યોર કાજુની, થ્યું ને એમ.
એવું થ્યું.
એમા બધા મ કયોક લોટ ને બોટ, એ પચા ગ્રામ કાજુ નાખે તો પાંચસો ગ્રામ કિલો બીજું એડ કર
બોલો
ગણ, હું કરે બેન?
બેન જો હુતિ તીત જાયગી તો પાણી ભરી આવી કાંડો પાણી ભરવા ગઈ તી પીવાનું.
ઓલામાં એકાદી બે ડોલ નાખી દે છે પછી તે એવું લાગત આઈ ન નાખી દે હું.
પાણી આવું થોડુંક જ છે. પાણી થોડુંકજ છે.
ઓલ પાયું એટલે આવશે જ તે ન્યાય ન્યા આવ્યું છે એટલે કાલ કઢાઈને આપડે આવે
હારુ આવે તો.
ને ટાંકો ઊંડો ઢોય ગયો હતો. બોલ હાં, પછી વહી ગયો તર તો કે
અત્યારે એ આવ્યા તા પછી પાસા, મે કીધું બનાવસુ મે બનાવ્યું નથી ક તો કે એને આપતા તો તે એ કે કાક નાખતા હશે લોટ
હમ્મ, હમ્મ. અહીંયા બે ત્રણ વીડિઓમ જોયું તું બે ત્રણ વિડિઓ મા નાખાતા તા, ને આ પાછું ગરમય નતા કરતા, એમ મિક્સિંગ કરતા જોયું મે
ચાશણી તો કરે
હમ્મ, હમ્મ એમનેમ દરેલી મોરેશ નાખતા જ હોય અલગ અલગ વિડયોમાં અલગ અલગ રીતે અલગ અલગ
હમ્મ જે તે કારતા હોય.
બસ બધા દસ ના છે કે પૂરું થઈ જાય છે હાલો
હા.
બધા દળ નાખ્યા કે રાખ્યા?
ના ના મન હું ખબર બધા દળ નાખ્યા મેતો, એક તો ખવાઈ ગયું તું, એક જ હતું. હારું મારે દીવાબતી કરવા જાઉં, હવે રાખું
હાચી વાત છે.